શું કરો તમે
હા હું તો બસ એમ બેસી છું તમે શું કરો
હ કઈ નહી હમણાં જસ્ટ ઉઈઠી હું તો
હા જરા ધીરે બો હા કેમ કે છે કાનમાં બુ દુઃખધ છે આજે
અચ્છા હ હ સારું કઈ નહી હું ધીરે બોલીશ અને તમે બીજું બોલો શું એટલે ચાનાસ તો થઈ ગયું તમારું
હા હા થઈ જું છે તો બ છેા લ ત આજે આપણા જે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો છે જૂના જમાનામાં તેના વિશે કઈ કહીશ તો તમે શાંતિથી સાંભળ છો કારણ કે તમને એ બધું જગ્યા બહ નોલેજ મળશે તેનાથી
હા હા સારું
હા તો આપણે પેલા રથ મંદિરો વિશે માહિતી લઈ કેઈએ
હા કેવું તમે રથ મંદિર વિશે મને એમાં મને જરાક તેમમ નોલેજ છે પણ તમે કેવો ને હ વધારે ન પેલા સામાન જ્ઞાન લેવા માંગુ છું એના વિશે
હા તો રાજમંદિરોમાં જ પલગ રાજાઓ હતા કલા પાતનગર કાચી અને મહાબદપુર માં ઘણા રથ મંદિરો બંધાવ્યા હતા કાચી અને મહાબદપુરમાં પછી પલ્લવ રાજા પહેલા એ મહાબલીપુરમાં કેટલાક રથ મંદિરો અને ગુફા મંદિરો એટલે કે મંડપો કોતરાવ્યા હતા મંદિરોમાં પછી રથ અને મંડપ જે છે તે સહેલાત્મક મંદિરના બે સ્વરૂપો છે પછી જે દરેક રથ મંદિર છે તે એક પથ્થર કે ખડકને કોતરીને બનાવ ત્યાં અને જે મહાબલીપુરમ જે સાત રથડ મંદિર છે તે વિશ્વ વિખ્યાત છે મહાબલીપુર સાંભળે જ છે તમે મંદિર છે કે સાત રથ વાડું મંદિર છે ત્યાં પથ્થરથી કોતરીને બનાવેલી છે. પછી. જે એ રથ મંદિર ના નામ છે તે મહાભારત જાણીના પાત્રો પરથી પાડવામાં આવ્યા છે પાંડવોના જેમ કે્ર દ્રૌપદી રથ અર્જુન રથ ભીમ રથ ધર્મરાજ રથ સહેદેવ રથ વગેરે જેવા રથો. નામ આપવામાં આવ્યું છે.
ઓ આવો હતું આટલું તો મને ખબર જ નહી હતી.
હા આપણા આપણા સામાજિકમાં બહુ બધું જાણવા જેવું છે આપણે તેમાં આપણે રસ ના આવે ને એટલે પછી જે ધર્મનાલ નું રથ મંદિર છે ને તે સૌથી મોટું છે અને દ્રૌપદી નું રથ મંદિર સૌથી નાનું છે.
અચ્છા હા પછી.
પછી જે મંડ આ રથ મંદિર ન જે મંડપ છે ને એ ડુંગરની અંદર ગુફાની જેમ કડો કંડેરેલું મંદિર છે એટલે કે અંદર જોડાયેલું મંદિર છે પછી આવા દસ મંડપો એલે ગુફાનું જે મંદિરો છે. તે મહાબલિપુરમનો મંડપ વિશ્વમાં વિખ્યાત છે.
ઓહહ અચ્છા આવું.
હા પછી રથ મંદિરો વિશાળ અને ભવ્ય છે અને તેની જે સુંદરતાની કલાત્મકતા આકર્ષક જેવ છે અને તેમના જે શિખરોને છતો વિશિષ્ટ પ્રકારના છે. અને જે તેમના આકાર અને પ્રકાર. છે ને તે એકબીજાથી જુદા પડતા. અને રથ મંદિરોમાં સ્થાપત્ય ક્રહન ઉત્કૃષ્ટ નમૂનાઓ છે ત્યાં.
ઓ હવું..
પછી તે ભારતીય સ્થાપત કારના અમૂલ્ય વારસો છે.
હા અચ્છા તમે હજુ કઈ કેવો ને મને આ બધા વિશે.
હા પછી બીજુંનું મંદિર છે ગુપ્ત કલીન મંદિર.
ગુપ્તકાલી મંદિર.
તે શિવ મંદિર છે હું તમને જણાવું તેના વિશે તો તેમાં શું છે કે ગુપ્ત યુગ દરમિયાન મંદિરોનું નિર્માણ મુખ્યત્વે ઊંચી પેઢીકા પર થયેલું હોય છે એટલે ઊંચી જગ્યાએ તમે સમજી શકો ને ઊંચી પેઢિકા હોય એટલે. તો તે સીડી તો તે સીડીઓ વાળા અને શિખરબદ્ધ છે તેમાં કેટલાક મંદિરો નિર્માણ પણ સપાટ થયેલું છે પછી તેમાં જે ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણામાં માટે માર્ગ રાખવામાં આવતા હતા એ પ્રકાર એ સમયે. પછી આ જે પ્રકારની સ્થાપત્ય કાળના ઉત્તમ નમૂના તરીકે જબલપુર પાસે જે ભુમરાવ શિવ મંદિર અને દક્ષિણ ભાગના બીજાપુર જિલ્લામાં આવેલું જે દ્વારખાનું મંદિર છે ને તે ખૂબ જાણીતા છે તે આવા જ નમૂના છે જેમ આ ગુપ્તકાલી મંદિર. તે હમણાં જબલપુર પાસે ભુમરાવનું શિવ મંદિર અને દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું દ્વારખાનું મંદિર ખુબ જાણીતા છે.
હા હા અચ્છા હજુ કેયો ને તમે મને આ બધા વિશે.
હા પછી આ જે મુખ્યત્વે જે સુલતાનગંજ એટલે કે નાલંદાની ભગવાન બુદ્ધની જે તામ્ર મૂર્તિઓ અને જે મથુરાના જૈન મંદિરની પ્રતિમા છે તે ભારતની શિલ્પકલા ક્ષેત્રે અચોડ છે એટલે કે તેને. જોડાય નહી તેવી અચોડ છે.
હા અચ્છા.
ની રચનામાં મોટું યોગદાન છે. અને પલ્લવની રાજધાની કાચીના મંદિરોમાં સુપ્રસિદ્ધ છે.
અચ્છા આગળ કયો ને તમે મને બીજું. પણ આ બધું જાણે મને એવું લાગતું છે કે મને કઈ નવો નવો. જાણવા મળતું છે.
હા પછી જે ચોલ વંશની રાજધાની હતી તે યથાવુદમાં રાજા રાજ રાજ પ્રથમ રાજા રાજ રાજ પ્રથમ વૃદેશ્વર મંદિર બંધાવ્યું હતું ચોલ વંશ રાજધાનીમાં અને. તે મંદિર આશરે બસ્સો ફૂટ ઊંચું છે.
બસો ફૂટ.
હા પછી તે પ્રાચીન ભારતનું તે એક અચોડ મંદિર કહેવામાં આવે છે તે.
હમ અ અચ્છા આગળ કયો.
ભારતના જૈન મંદિરો વિશે કહીએ એટલે કે ધેરાસરો પણ કહેવાય છે તેને તો આપણા ત્યાં એમ તો અનેક સ્થળો એ જૈન મંદિરો આવે છે પણ પાલીતાણામાં એટલે કે બિહારના રાજગૃહ ખાતે વ્યહાર કરીને પછી વિપુલાલ લચલ કરીને રત્નાગીરી કરીને ઉદયગીરી અને શ્રવણગીરી નામના પાંચ જૈન મંદિરો આવેલા છે બિહારના રાજકારટ ખ
હા અચ્છા.
હ પછી છે ને બિહારમાં સમત શિખર સિધ ક્ષેત્ર જે તીર્થધામ પડ છે અને તે વધુ વધ કહેવામાં આવે છે.
મધુબન
હા વધ પછી આપણે વિજય મંદિર વિશે જોઈએ તો દેલવાડાના જૈન મંદિરો પણ છે જે રાજસ્થાનમાં આબુ બરત પર આવેલા છે.
હમ
હ અને તેમાં ગુજરાતના જે મંત્રી છે મંત્રી હતા પહેલાના વિમલ શાહે બંધાવેલ તેથી તેમને વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપળે પણ બંધાવ્યો તેથી તેને લૂણ વસહી મંદિરનો સમાવેશ થાય છે.
હા આપડે ત્યાં કેટલા બધા મંદિરો છે કે આપણને બધું જાણવા જેવું છે.
તો તેમાં એમ છે કે જે આ મંદિરો છે તેમાં વિર્મલ વસ ગુળ વસ ના મંદિરો આરસ પહાના સૂક્ષ્મ કોતર કોતરણી શિલ્પકામથી ખૂબ સમુદ્ર છે.
ઓ હસ પાડના
હા પછી એક મંદિર છે તે બધા જાણી કે મોઢેરાનું શિવ મંદિર
મોઢરાનનું શિવ મંદિર સૂર્યા મ હા એ મે વિચારું મોટે અ સરિયા મંદિ હત
હા એજ મારે એમ શિવ ભગવાન નામ ભોલા છે.
હા હા કઈની. ચાલે એ તો.
ચ સ્ટુડિયો મ રહેતો. તે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવે્યું છે તો બધાને જ જાણ છે.
હા
પછી તે ઈસવીસન દસ હજાર છવ્વીસ એટલે કે એક હજાર છવ્વીસ માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દમિયાન બાંધવામાં આવ્યો હતું.
હા ભીમદેવ સોલંકી પ્રથમ ના
હા આ મંદિરની વિશેષ એ છે કે મંદિરને પ્રવેશ જવા પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટને મધ્યમનાવીલી જે મળી છે ને તેના પર પડતા સમ સમગ્ર મંદિર પ્રકાશ પંચી ઝડી હળ ઉઠે છે.
હા.
એટલે કેમના ગર્ભગૃહમાં જે સૂર્ય પ્રતિમાના મુગટ પણ જે વણી છે ને તેના પર પડે છે ને પછી તેનાથી બધા જ મંતરો જે છે તે જરૂરી ઉઠે છે. પછી પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટી હશે એમ કહેવાય છે.
હા હા ત્યાં સૌથી પહેલા સૂર્યની કિરણ પડે છે ને.
હા એવું કહી શકાય પણ એવા કેટલા મંદિરો છે કે આઈ થિંક મોઢેરા શરામ મંદિર પણ અને કોણક તરીકે કોઈ છે તેમાં પણ એવું જ કઈ છે એટ ખબર નથી એ એમાં
હ હા હા અચ્છા સારું તમે મને જાણીને કેજો ને.
હા સારું
હા હમણાં તો હમણાં ને રશે
હમણા તો તમે છે. હ મંદી ના ગર્ભગુહની બહાર સૂર્યની બાર બાર વિવિધ મૂર્તિઓ અંકિત થઈ છે, આજે પણ જોઈ શકાય છે, તેમાં
હા હા હું શું કવું તમને આપડે ક જઈશે એમ મંદિરો જોવા જઈએ ને બધા આપણા પ્રાચીન યુગ ના મંદિરો કોઈ દિવસે ટ્રિપ બનાવીએ ને.
સારું પછી જ સૂર્ય મંદિર છે. તે નકશી કામ ઈરાનની શૈલીમાં થયયું છે.
હા
પછી સૂર્યમંદિરની આગળના ભાગમાં વિશાળ જળકુંડ છે, અને આ કુંડ ચારેય દિશાએ નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે, તેમાં સવાર સાંજ પગટામાંતી જે દીપમાલા છે, તેને નયન રમ્ય સર્જાય છે તેનાથી
હા
અને વિશેષ એ છે, કે મઢ જે સૂર્યમંદિર છે, તેની કલાત્મક સ્થાપ્ય રચના અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
ઓ અચ્છા છે.
હા છે, પછી તમને ખબર ન થર ક્યાં આવેલું છે.
અમદાવાદમાં.
હા અમદાવાદમાં તો આવ્યું છે, પણ ધોળકા તાલુકામાં આવેલું છે, અમદાવાદમાં. અને તે અને અહી તે અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચે પ્રદેશમાં આવેલું છે, અને તે ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર દૂર.
હા હા અચ્છા મને એ નહ ખબર હતી બસ એટલું મને ખબર હતું કે કયું રાજ્ય એટલે મને રાજ્ય નામ એમ ખબર હતું પણ રાજ્યમાં ક્યાં. એટલું મને કઈ ખાસ યાદ નહ હતું કેમ કે દસમા ધોરણમાં મેં એ યચ્યું હતું ને એટલે
હા હાારું પછી સમ્રટ અશોક ના સમયમાં કયા પાંચ ધુપ્પો જાણીતા છે, તેમ તમને ખબર
ના ના
હા તો પહેલું છે, સાચી નું સ્તૂપ બીજું છે, સારનાથ ન ધર્મરાજીિક સ્તૂપ ત્રીજું બેરજ નું સ્તૂપ ચોથું નોરિયા પાસે આવેલા નંદગણ ન સ્તૂપ અને પાંચમું ગુજરાતમાં દેવની મોરી ન સ્તૂપ એમ પાંચ સ્તૂપો આવેલા છે, સમ્રાટ.
હા હા તમે એમના વિશે બી મને જાણકારી આપો ને પાંચ આપણા સ્પૂતો વિશે એમાં સાંચના સ્પૂત વિશે જાણકારી આપોનીને તો આપણા નોટ પર પણ હોય છે.
જે સાચી ન સ્તૂપ છે, તે મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાચી નામના સ્થળે આવેલું છે, પછી હાલમાં સ્તૂપ કરતા અર્ધા કત ના આ નિર્માણ મૌર્ય યુગ દરમિયાન થયું હતું એમ કહેવાય છે, પછી જે અસર સ્તૂપ બનાવેલો હતો ને સાચમાં આ સ્તૂપ સ્થાપત્ય કલા ન અમૂલ્ય વારસોને છે.
હા અચ્છા.
પછી આપણે જઈએ તો બૃદેશ્વર મંદિર કોણે બંધાવ્યું બંધાવ્યું હતું તમને ખબર.
હલો
બૃહદેશ્વર મંદિર કોને બંધાવ્યું હતું તમને ખબર.
ના ના અમને નથી ખબર તમે કયો ને મને.
ચૌદ વર્ષમાં રાજ-રાજ પ્રથા બતાાવી હતો હમણાં તો મેં તમને કીધું
હા! જક છે ને વોઈસ ની આવતી હતી તમારી એટલે.
સારું પછી અ કયા મંદને તેલમાલૂં ગોપુરણ છે તમને એ ખબર?
ક્યાં મને તીરમનનું ગોપુરમ મને તો કઈ યાદ નથી તમે કયો ને મને.
હા! તે તે તાંજોના બૃહદેશવ મંદિરે તેર માળનું ગોપુરમ છે. ચાલો, હવે આ આપને છે ને બીજી વખતે કઈ જાણકારી મેળવીશું હવે હું ફોન મૂકું બ
હા હા! સારું કઈ ની બાય.